હલો.
આવે.
હા મને છે ને ફાઈવ ટાઈમ્સ કોલ કરવાનો છે તમને એવું છે
હ હ હ
ઓકે હા તમે કઈ સબ્જેક્ટ ના શોક છો કઈ સ્ટાન્ડર્ડમાં તમે ભણાવો છો
સિક્સ ટવેલવ
હ કો છો ને
સિક્સ ટુ ટ્વેલ્થ
સિક્સ ટુ ટવવેલ્વ હા ઓકે અને કે સબજક્ટ લયો છે તમે
સાયન્સ એખલો
સાયન્સ ઓકે ઓકે એ ક્યાં રહ્યો છો નડિયાદમાં નડિયાદમાં ઓકે હા
અ ભાઈ
અમે નડિયાારમાં જ રઈએ છી મારો સન છે પેલા વરદામાં જ ટ્યુશન ચાલુ હતું એમનું એનું
હા
હમ્મ એટલે
હ કેમ છોડી દીધું
એટલે અત્યારે તો એને ઘરે જ કરાવું છું હું એવું જો
અ એમ સારું છે વરદશ ન ટ્યુશન બધું સારું છે તનું કસી ફિશ લો તમે સિક્સ સ્ટાન્ડર્ડ માટેની
એ બધું બણાવું છુ
ઓકે બરાબર ઓકે ઓકે ઓકે થેન્કયુ કોણ હતુ